તે બેન
નમસ્તે બેન તમે અવાજ આવે છે મારી
હા બળિયા આવે છે અવાજ છે.
ઠીક છે એમ સીડીઓમ બેઠી છે અને તેજ બારીશ આ જ જેની નીચે ઉતરર પી છેે હ હ
અરે કઈ વાત નઈ છે બે બારિશ માં ઘીલા હો તો કઈ મતલબ બીમાર પડો છ હો
હ પર ફ્રી હા તો પર મે સોચુું થોડી દેર બા વાત કરું પી ઠંડઈ વહે છે ગરમી ઘણી લાગે છે ને
તઈ કેવો છો મનેશે ભોગ લાગે છે એમ
હમ્મ
મનેન મ હ સામારી ખીચડી અ સાબુદાણા નું ખીચડી ખાવા આવે છે.
તો સાબુદાના ખીચડી ખાવાની આવે છે કે આજ મારા મમ્મીને વ્રત છે ને તો સાબુદાની ખીચડી વનાથી જો થોડી સી પડી છે ખાણી હોય તો
પણ તમારે તે આવે કોણ છે બાર
હા યાર બાપકી મમી યુવીને ડાલી હ ને કે એવીું રીતું ખાઈ જાય છે અને ખાદી કોની બી ન લગે તો હજુ હજુ પડી છે મારે કમરા માંથી જ પડીએ
પર આબ લેવા કોણ આવે છે આ બે મારેમાંથી
ઓ
તમે તો મારી ખીચડી બનાવું છું કે કે બધ સાબુદાના કદી ગલેે છે એને કદી ખઉં છું એ
હા કઈ નિ વા સા અમારી વણ દો છે ને બાકી લેનકુણ આવે તો થોડી સી પડી હ ભલી લલાાવવે પડ લલાવેે કો
હા અને બારિશ ને ભી આવો છો અને રેવા દો છો કઈ લાયા ને કઈ ખાયા વાથી મંગાવો
હ તમારા સાસુજી હાકાત નતી કરે છે
મેં તો બોલ્યું નની છે હાકા કટું કરે છે
હા તો પીજી મે તો બોલતા હતા નનેમ કઈ છેા
યુ તો બોલા છે કામમે તો બોલા છે આમ ફલતુ કઈ વાત ની કરે છે
અચ્છા હા ઠીકે હઉ છે
કામ હોય તો બોલે છેને કે એ હે હે બસમાં ભી હ હો હોન કરે છેન યો બળ્યો છેને ખાવો છે યો છેની ભલે વાત કરે છે બાકી ઓર ગાંની કઈ વાત નહી કરે છે
હમ
મારી વાત તો નઈ કરે છે વટે ધ્રૂ નાગવા આવે છે
નથી નથી નથી
હા હોય તો હું બોલું ને શું અત તો કઈ વાત કરે છે
હમ હમ
સહી ન હાજી ઇન્સાન બોલનું બંધ કરે છે તો સબ ખતમ આવેે છે
સાચી વાત એ ફાલતું બોલોનું કેવા કઈ કોઈ કવી દીધો તો ચલો એુ ક્યો છેને બ કયો છે ને બ
બે નીચે આવે છે તો મે નીચે જાઉંની છું ઉપર આવે છે તમે બોલો હી છું
નય બરાબર ન એ ન બાકી નવરી વાતા ન તો મે છે નઈ
હમ્મ
તમ સા સામાન્ય ખીચડી મે ટમાટર નાખો છો
હા નાકછને આલુ નાખો છે ટમાટર નાખો છે હરી મિરચ નાખો છે
હા મેં બી તેની કાઢ્યા છે ધાનું છે હવે તો બસ કપડાં અતરા પડ્યા છે પણ ધોં કે ન ધોં છે બારીિશ નો આવે છે ધાય ધાય કરું છે ડ્રાય કરું છું તો વા ભરગેવે છે.
સાચી
હસબેન્ડ નો અહીં હાકા કરે છે મારે કપડો નહી ધોયા છે.
હમ તો તમે કપડાં તો વોશિંગ મશીનમાં જના ડાલે છે ને. હાકોર ક શું છે
અરે મશીન પૂરી ભરી છે જરસાનું આજની ઉંદીરન કપડુંન હ અણાનાને મારાને તો બહારણે પડ્યા છે વાલકી ભરી એનાથીનાનું ફૂલ મશીન ભરી છે તો હું ખબર આપણા બધા ધૂણા પે છે નહી
હા
ગમે મને દો દો ઘંટા ન લાગે છે ઓટોમેટિક નની છે સ કપડા ધોવાનું છે હા જગલ ના પડે હાથ શું હા તું જો બોલો છોનો ઘણો માથાપુર છે પેલા તો મશીન ભરી છે આઠ નવ જીન્સા ભરી છે પાંચ છે ટી શર્ટ ભર્યા છે અરે ભરી છે અનારી માની ન જે સીડી તો બહારણી જ પડ્યા છે કપડાં
હમ
સર કાવન બરો જ આવે પૂરી મશીન ભરીણે ધોવે પછ તો ધોવે સબ ધોવે છે ફ ટાાલઓ તો જવી સકે
નાા બચા મશીનમાં હ તો બારના તો ન નિકાલોને
હા
હમ
અને ખાતર મને આ બધું હું મારે કમમર થી વાગી વહી જ છે સબ જકોલ ના પડે છે તો તીન તન ચાર ચાર બલ્ટી પાણી ચેન્જ કરવું પડે છે તોકી તોકી મસી માં પાણી નાખણ પડે છે રોટો પાણી છાડેલી છે એને નલની ફિટિંગની છે
તો તમે આજીને કેવો છે ને કે કપડાનો જોખળાયદો છે મે ધોવું છે ધો બો તો છે
કરે છે બધા અભારની તો હું છું
હમ આજે તો તરે બોલે છે ને આજ તો તમે છે બોલે છે ને તમારે છે
નઈ બોલા જ ન પણ કામ બસ કામ ન કામ છે બસ વિીરુ નું બોલે છે
હમ
આજે નને બોલો સકલ ચલે છે કામ કામ જસ્
કઈલી હ
જદા મોઢે ન લગેછ માતા પે છાડે છે
સાચી વાત હ
બીરુ ું બોલો છે એને આવીશ કેમ ગ
હમ
ગુરુ નું થઈ છે બાકીી મને કઈ દાદી ભોત ન મને સમાસ આવે બોયને
હા હા
પાલ્ગુના નાવટ કરે છે મારે આ છે
સાચી વાત એક મિંટો બોલાવે છે તો કોને યા સુભે દેહી દીધા છે અને ને ચપ્પલ લીધા છે હરીવું આયા છે રબારી બુન આયા છે બોલો ભાભી શું એલા તો કણ પોચ રૂપિયા હે છે ખુલ્લા છે એ ખુલ્લા નથી છે હા તો દેઈ દીધા છે સુભ ઘરમાં પહેરવા ચપ્પલ જ છે ને તો લઈ લીધા છે મારે ભી લીધા છે ને પૈસા મારે અન અને લઈન
તુમ ની આવે છે યાદ એ વખત ચપલવાનું
હમ.
કાઈ ની તો કાઈ પતો ની છે આપ
વેલા ની અવતું તું કી કા બાઈ તિક હે. થોટ ને ચાવી સે ન પણ મને અચ્છા લાગ છ, તા હા, હા, પચાસ રૂપિયા મેં ઘરમે પહેરવાળી ચપ્પલ મને ચોક્ખા લાગે છે.
મેં પેલે તીન જોડી લીધા છે, એકને મારે હવજીને લીધા છે. એક મારી લીધા છે ને હવજીને લીધા છે અબ હા વો પાંચ છ મહિના પેલા લીધા છે, તૂટા છે. પચા-પચાસનું જ લીધા છે, ને મારે બોળિયાનું ત્રીસ રૂપ તેનો ચપ્પલ લીધો છે, છોટો-છોટો આવે છે.
અને રો બાયસો લીધો છે, ને એક પોછો લીધો છે.
હમ. પેલા લીધું તું ખરા કલ તો મે આવેલી છે.
હમ.
મને પણ દહી ખાવાનું નતું આવે તો દહી તો હમ.
હા, માઈકવાળો હોવે છે ને, તો બઉ વટીના આ વટીના આવે આપી જા આવે આવે છે. ઘણા અયો અઠનેની આવે છે, વો પિકઅપ વાલો આવે છે ને વો સામાન ભરપૂર લાવે છે. પ્રો વટી ગલીમે નથી આવે છે.
બોલે છે ફરવા વાટે કોણ જાવે છે ન.
હાં.
સબ્જી વાળું બી તમારે વહી આ કેમ ચલો જાવે છે.
સબ્જી વાળો આવે છે, સબ્જી વાડો. સબ્જી વાડો બી તમારે વાહી આવે છે ન ચલો જાવે છે ન. તોનું પ તે દાર વાર જોવુ છું, આવે છે, આવે છે, બોલે છે, પર ની આવે છે.
હમ.
છોટુ છોટે આવે બાઈક વારા આવે છે અંદર, બાકી ની આવે છે.
હમ, બધા ની આવે છે એ તો.
ગોમે ની છે ની ગાડી આ તો.
હમ.
એક જ છે.
હમ
ને ભૂખ લાગે છે, રોટી હો થોડુ સામા બનાવુ છું, ખાઉ છું. પછી કપડા ધોવું શું, નાઉં શું.
હમ, હઅ કઈ દડી છે?
કપડા દેના છે, આજ ના સીલીન
અચ્છા, કીધા સિલાઈ કીધી છે આજ.
કલ તો અસરો શૂર કાઢ્યો છે પૂરો, પાછો જાવે છે ને બડે મેં.
હમ
તો વનાવે કપડા સીલ, તે સીલાઈ દીધું તુ. આપણો એકો જ છે હન.
બડે મેં તો પ્રોગ્રામ કોને રાખ્યો છે ને કે રાખ્યો.
પ્રોગ્રામ તો ની રાખે છે એ મળવાનું જ આવે છે કે તોલ પ્રોગ્રામ તો અનારે પ ની રાખે છે.
હમ.
અ સસુરાલ મે બર્ડેની મનાવે
સાચી વાત તમે કાકી સબ ચાચી જે એટ પધાર્યા છે ને આવ્યા છે ને તો કયો છે કે બર્ ડે હોલ હોલ બુક કરીએ છે અને કોઈ ઘરે સસુરાાલ કોઈ આયુ મળ્યો છે ને તો મળે છે તો કેવા છે કે એ બે બડો નીકર ન છે પાંચ સાલ ન હોવે છે ને બટા બાદમાંઇ કરના છે
હું તમકે બહાર ન તો બર્થ ડે ન કેક બી નહી વાું છું છોરી ન દોનો બાર અત્રી સિરિયસ ન છે કે બને દુસરે જણની એમરજન્સી લીધાની પડે છે આપ કે તો કેક ભ ન કાટું છું હું અ કે હોલીન લધાની પડી છે તો હમ દો બાર વીતી ગઈ છે આે તો મે એનો બર્થ ડે બિલકુલ મનાવ નહી છું
કઈ નથી છે અ સબ જણા ભેળા હોય છે ને તો કની નજર કેારી હોય છે કન કે્યારેારી હોય છે એવું તો કઈ વાત નઈ તૈયાર ન કરો
તું સ રાત ન બુખાર આવે છે અનેને એમરજન્સી લઈ જઉં છો જીબી હોસ્પિટ અખીાર બી બર્ ડે મનાવ્યો ને રાતુની રાત બુખાર આવ્યું છે અને હોળી ધન એમરજન્સી લીધી છે ઠંડે ગને પેલાી હોળલી લેવી રાખ મતલબ ખો ફોી આવે છે એ બર્ડે આવે છે મને એ બીમાન ને બીમાની જ રહે છે
હમ એ બનાવણું કોની છે ને
હા પડીે ની છે એને
હમ
ના નજરનું બી છે મે તો છોડી ના શકું દો તીન ચાર હજાર ખર્ચો ગે છે એ બધાને ખાતામ ન ખાવું છું બજારનું
હા સાચી વાત હૈ
મને છોટુંય મનાવું છું પર આપ મનાવું છું થોડી મોટી હમદાર લેવી છે એને પ બનાવવા છે
હા સાચી અરે ભી તો અને યોવી રે પિછલો દો સાલ હોય ગયા છોરા રે અછો બે સરસ બર્ડે તોને ન્યૂ કોની છે ન્યુ કેક કાટ્યો છે
હા પણ ઠીક છે હમ હમ મારે કોટન ના કપડા અલગ અલરગ મ એક કપડામાં દબાવ છે મારે તો બધું આવે છે મને ત્ર લોગાની કપડા ને મારા બધ કપડા દૂર રાખું છુંકી કોટન નું કપડું છે રાજ ધોવા તો રગડીને નહી ધવા જો
હમ
એને તો બહને ગુમે છે તો એ પજામાન વજામાન ગંદા વવે છે મારો કપડો ગંદો નહી હો છે નકી ઘરમે જ રું છું
હી કોઈ ન્યુ નંબર કોલ કરે છે
હમ
કોઈ ન્યૂ નંબર કોલ આવે છે
કત છે લાસ્ટ મે
જઝીરો સેવન સિક્સ